કઈ નહી હું વ્યંજન વિશે જોતી હતી હવે છે ને
હા
હ મને છેને અ નૃત્ય કલા અને એ બધા કલા વિશે જાણવું છે તો તમે મને કહો
હા અવશ્ય હું તમને નૃત્યકલા વિશે જાણકારી જેટલી મને જાણકારી ખબર છે એટલી હું તમને આપું
હા સારું મને બધી માહિતી આપું જે તમને ખબર પડી
હા સારું નૃત્ય ન મુખ્ય ધ્યેય તાલ અને લય સાથે સૌંદર્ય અનુભૂતિ કરાવવાનું છે એટલે કે ત્યાલ અને લેસ હા કેવું તમે
એટલે કે નૃત્ય ન શું
તાલ અને લેય સાથે સૌંદર્યની અનુભૂતિ
ચાલને
લઈ લઈ
અચ્છા હા એટ આપડણે નૃત્ય કરી એમાં તાલ પણ હોવું જોઈએ ને આપણું લય પણ હોવું જોઈએ તો જ નૃત્ય બરાબર કહેવાશે.
હા એજ પછી પાયથયન ના આદિ દેવ ભગવાન શંકર નટરાજને કહેવાય છે.
હા મેં સાંભળીલ છે જયારે પણ બધા નૃત્ય કરે તો શંકરજી ના શંકરજીને એમ અ શું કેહેવાય, આશીર્વાદ લે છે અને જયારે મહાદેવ ની શેરલ જોઈ લઈ ને મેં એ ત્યારે પણ જયારે તીન. માતી માતા ને જયારે કોઈ નૃત્ય શીખવા આવે ને તે પણ એમ શંકરજી ને બહુ માન એવું જ કહેશું હતું. હા તમે હવે આગળ કહો.
હા મદની કે હતું એમનું નામ. ઈમને કીટ શીખવાડવા માટે આવેલી હતી્
તમે આગળ કેવો નૃત્ય કલા વિશે આપણે એક નૃત્ય કલા.
હા હા હું કવું તમને પછી પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવા સૌ પ્રથમ તે નૃત્યને સ્વર્ગ માંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે, એટલે કે ભગવાન શંકરે સૌ પ્રથમ તેને પૃથ્વી પર લાવ્યા હતા, પૃથ્વીના લોકોનેૃત શીખવા માટેવી માન્યા તા છે.
કારણ કે શંકર ભગવાન પણ પેલું તાંડવ કરતા હતા, નૃત્ય ભરતનાટ્યમ ટાઈપ.
હા એજ પછી ભારતમાં
જે છે એ.
હા પછી ભારતના જે કેટલાક ભારત નૃત્ય કલાઓ છે, એના વિશે હું તમને કયો.
હા કયો કેયો.
ભારતમાં ભરતનાટ્યમ કુચીપુડી કથક કલી કથક મણિપુણી પછી વગેરે શાસ્ત્રીય નૃત્યો પ્રચલિત છે, મુખ્ય
મને જ છે ને. પચીપ પોડી ને એટલે બધા ડાન્સો વિશે જરાક જરાક માહિતી આપો જે બધા નૃત્ય છે તે કઈ રીતે છે કેમ પ્રસિદ્ધ છે શું છે.
હા હા સારું અવશ્ય. હું તમને પેલા છે ભરત નાટ્યમ વિશેે જાણકારી આપ.
હા હા હા.
જો ભરતનાટ્યમ દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પ્રચલિત છે, તેનો ઉપદ્દેશ્ય સ્થાન તાંજોર જિલ્લાનું ગણાય છે એટલે જ્યાં ત્યાં ભરતનાટ્યમ અ નૃત્ય આવે છે, તે તાંજોર જિલ્લામાંથી આવે છે.
હમ એટલે ત્યાંનું પ્રસિદ્ધ છે એમ.
હા એમ ભરતનાટ્યમ ન મુખ્ય આધાર સ્ત્રોત ભરત મુનિ ચી નિત્ય નાટશાસ્ત્ર અને અ નંદિકેશ્વર ચરિત્ર અભિનય દર્પણ નામનો ગ્રંથ છે.
અચ્છા એટલે એનો મુખ્ય જે છે.
એ બે ગ્રંથમાં લખાયલો છે. હા એજ પછી ભરતનાટ્ય તેમના ખ્યાતનામ, કલાકારો, મણ મૃણાલી, સારાભાઈ, ગોપી કૃષ્ણ વૈજયંતી, માલા હેમા માલિની વગેરે મુખ્ય અ છે.
એટલે એ લોકો એ ડાન્સ કરેલું છે. ભરતનાટ્યમ તેમ તેથી તે પ્રસિદ્ધ થયું છે. હેમા માલિની તો પેલી હીરોઈન જ ને!
હા હા એજ. પછી હું તમને બીજું આવે કુચીપુડી નૃત્ય વિશે કઈ.
હા હા હા હા તે કયા રાજ્યોમાં ફેમસ કયા રાજ્યમાં એ એમ વધારે છે.
હા હા હું કવું તમને કુચીપુડી ન તે આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે. તેની રચના પંદરમી સદી દરમિયાન થઈ છે.
અચ્છા આંધ્રપ્રદેશ અને પંદરમી પંદરમી સદી દરમિયાન.
હા હા પછી તેના મુખ્ય સ્ત્રી સૌંદર ના વર્ણન પર આધારિત નૃત્ય છે. તે મુખ્ય રૂપે આપણા સ્ત્રીઓ પર આધારિત નૃત્ય છે. સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય કરે છે. એટલે કે બંને મળીને આ નૃત્ય કરે છે. કુચી પુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ સાંકળીલી લેવામાં આવે છે. એટલે કે જે ભારતની પાયાની મુદ્રાઓ હોય છે, ને તેમાં પીડું નાખવામાં આવે છે એટલે કે આવરી લેવામાં આવે છે. ગુરુ પ્રહલાદ હા હા. કેવું તમે
ના તમે કેવ મેં ખાલી હા કીધું એમ હા બરાબર.
ઓ અચ્છા પછી ગુરુ પ્રહલાદ શર્મા, રાધારાજ રેડ્ડી યામ મિની દરદી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકો કુચીપુડી નૃત્ય શૈલીના પ્રાચીન વારસાઓને પ્રસિદ્ધિ આપવા એટલે પ્રસિદ્ધિ આપ આપી છે‌ આ બધા નૃત્ય ને.
અચ્છા એવું છે.
હા પછી
ખબર જ ના હતી તમે હજી મને કેવું મને જાણવું છે. નૃત્ય કલા વિશે.
હા હા હું હજી તમને કવા તો તમને હજુ રસ આવશે.
હા મને રસ આવતો જ છે પણ તમે હજુ કહો મને.
હા સારું હું તમને હજી પેલી આપું માહિતી પછી આપણે બીજી કથક કલી નૃત્ય પર વાત કરીએ.
હાં.
કથક્કલી એક કેરળ રાજ્યને પ્રચલિત નૃત્ય છે. હ ને.
હાં.
પછી આ નૃત્યશ
હા સમજી ગય પહેલા આવેલું ભરતનાટ્યમ પછી, કુચીપુરી એ બધું જ ને! ભરતનાટ્યમ કુચીપુરી પછી મણિપુરી એ બધું જ નૃત્ય ને! અને આપડે મને એમ કે નૃત્ય જે છે નૃત્ય જે છે